બસ બસ અમે પણ મજામાં છીએ. તો,
હા મારી તબિયત સારી છે. તમારી કેવી છે? ઓ,
બસ બસ. અમારી પણ સારી છે. પરંતુ અત્યારે શું? છે કે મેં જરાક બીમાર પડ્યો છું, કારણ કે અમારા ગામમાં જે છે અત્યારે રોગચળો ફાટી નીકળ્યો છે, મતલબ કે! અમારા ગામમાં જે છે લોકો બહ બીમાર પડી રહ્યા છે. ને વિવિધ પ્રકારના રોગો થઈ રહ્યા છે. તમારા કઈ ગામમાં છે. આવી સમસ્યા
હા અમારા ગામમાં આવી સમસ્યા તો નથી પરંતુ એવું બન્યું છે કે, અમારું જે ગામ છે ને તેની અંદર જે ગટર લાઈનની સુવિધા હોય ને તે અત્યારે બહ સારી નથી કારણ કે, અમારા ગામના જે સરપંચ હતા તે ગટર લાઈન ના પૈસા આયા હતા. તે ગટર નાના પૈસા આયા પચાસ લાખ રૂપિયા પણ તેમને ખર્ચો ખાલી પચીસ લાખનો જ કર્યો. અને જેવી તેવી ગટર બનાવીને ચાલુ કરી દીધી તેથી તેના કારણે એક જ વર્ષમાં તે ગટર તૂટી ગાય અને તેની અંદર થી પાણી બહાર જતા રસ્તા એ નીકળે છે અને રોગચાળો તેના કારણે અમારા ગામમાં પણ ફાટી નીકળ્યું તેથી અ પરંતુ અમારા ગામની અંદર જે જે હોસ્પિટલ હોય છે જે તમે કહી શકો કે સરકારી હોસ્પિટલ એ અમારા ગામમાં છે તેથી અમારા ગામની અંદર રોગ ચડાાનું નિવા નિવારણ બો ઓછું થઈ ગયું છે અને જે આપડે હા પેલો ક્યો રોગ કે અમારા ગામની અંદર તો બો ચિકનગુનિયા તે તે ખુબ ઓછો થઈ ગયો છે અત્યારે તમારા ગામમાં કયો રોગ નીકળ્યો છે?
અમારા ગામમાં ભી એક ચી જે છે તે એ કરીને રોગ ની છે પરંતુ અમારે પણ આવું જ છે તમારા જેવી સમજ છે છે કે શું છે કે અમારા ગામના સરપંચ જે છે તે અમારા ગામના જે તે પણ સરખી કરાવતા નથી અને જે છે તે ગટર લાઈન ની વ્યવસ્થા ન હોવાથી જે લોકો પોતાના ઘરમાં પાણીનો ઉપયોગ કરે છે પાણીનો વપરાશ જે કરે છે તે પાણી જે છે ગટરમાં પૂરું પડી રહેતું નથી અને ગટર છલકાઈ છલકાઈને રોડ પર જાય છે તેના કારણે રોડનું પણ ખૂબ જ નુકસાન થાય છે. પછી રોડ પર પણ ખાડા પડે છે. અને જે ગટર નું પાણી જે નિકાલ થતું નથી. તેના કારણે અમારા ગામમાં જે છે તે લોકો નાના છોકરાથી માડીને મોટા બુઝુર્ગ સુધી ના લો કો જે છે તે બીમાર પડે છે. ને અત્યારે જે છે તે અમારા ગામમાં આવી જે જે સમ સ્યા ચાલી રહી છે અને આવું તો મેં બ ધાના ગામમાં જોવા મળ્યું જ છે. પરંતુ શું છે કે અત્યાર સુધીમાં મેં એવું જ નથી જોયું કે અમારા ગામમાં જેવો રોગચાળો છે ને એઓ કશે હોય. તો તમે.
હું તો એવું જ કે. માગીશ કે તમારા ગામની અંદર જે સરપંચ છે ને તેને તો પેલા તમે કાઢી નાખો, કારણ કે તમારા સરપંચ બધા પૈસા ખાઈ જાય છે, અને તમારા ગામની અંદર હોસ્પિટલ પણ નહીં ખોલાતી, તેથી મારે તો એવું કેવું છે કે. સરપંચ છે તેને કાઢીને બીજો એક નવો સરપંચ બનાવો, અને સરપંચને. એવી રીતે કાગળ એમ લખાયલો કે તો. જે આગળ થી પૈસા આવે. ને કામ ના તે પૈસા વાપરી ના જાય અને. ગરીબ. લઈને યુઝ ના કરે, તેથી તમારા ગામની અંદર હોસ્પિટલ ખુલશે, નહીં, અને રસ્તા બનશે ગટર લાઈન સારી હશે તો તમારે કોઈ પણ આવો પ્રકારનો એ ઉભો નહી થાય પ્રેશર ન. તો મને તમે એ પણ જણાવશો કે. તમારા ગામની અંદર જયારે રોગ થયો ત્યારે. તમારા જે ગામના યુવાઓ હોય, તેમને કઈ કેમ્પ બેમ કર્યો હતું, અને જે બહારથી સરકારી હોસ્પિટલમાંથી જે કેમ્પ આવે તે આવ્યા હતા. કોઈ
હવે, એમાં બન્યું હતું. કે જ્યારથી અમારા. ગામમાં પેલા રોગચળો જયારે નીકળ્યો ત્યારે બે- ત્રણ જણને આવું થયું હ, તું પણ છે ને શું? કે લોકો. લોકો ના કારણે જે છે તે. એ લોકો પેલા સારા હતા. પછી તે લોકો. લોકોની તબિયત બગડી, તો ગામમાં બે ત્રણ જણા બીમાર પડ્યા, એના પછી બીજા લોકો પણ તેની સાથે- સાથે બીમાર પડવા માંડ્યા, પણ શું છે કે. એના કારણે જે છે તે એમા. આખા ગામમાં. ને અત્યારે શું છે કે તેના કારણે. બ રોગચળો ફાટી નીકળવાનો હોવાના કારણે છે ને, અમારા ગામના સરપંચે હોસ્પિટલ તો નથી બનાવી, પરંતુ એક નાના મઠા કેમ્પ ની વ્યવસ્થા કરી હતી કે લોકો જે છે. તે પોતાની જે વ્યવસ્થા છે તે સારી રીતના એ કરી શકે, અને બહાર થી સારા ડા ડોક્ટર બોલાવ્યા હતા. અને સારી રીતે તે લોકો જે છે, તે જે જેમને રોગ થયો હતો, તેમની સારવાર કરતા હતા, તે આવી રીતે. ના, જે છે તે તેમને બધી વ્યવસ્થા કરી હતી, તેમને જે છે તે. હોસ્પિટલની વ્યવસ્થા માટે. પણ એ અમે બધા ગામ વાળા એ મળીને કીધેલું છે. પરંતુ શું છે કે તેઓ જે છે. તમારી જેમ. કે આગળથી જેમ પૈસા આવે છે તેમ પૈસાનો ઉપયોગ જે છે તે કોઈ બીજા કારણોસર કરે છે, ને થોડાક જ પૈસા જે છે તે ગામના ખર્ચા માટે કરે છે, એટલા માટે અત્યારે જે છે તે અમારું ગામ સરખી રીતના. આગળ વધી રહ્યો નથી એટલા માટે હવે બધા ગામ વાળા મળને વિચારી છે કે, જે સરપંચ જે છે તે એને અમે બદલાવા માંગીએ છીએ તો તમારા ગામમાં આવું કદી બન્યું છે.
હા મેં તમને ક ખરું કે અમારા ગામની અંદર પેલા પણ આવું બની ચુકેલું છે, તેથી અમે તો પેલા તો બધા ભેગા થઈને જે ગામનો સરપંચ હતો તેને તો બહાર કાઢી નાખ્યો કારણ કે જો આવા આવા સરપંચો હોય તો આપડા ગામનું કોઈ સારી રીતે ભવિષ્ય જે હોય આપણા ભવિષ્યની અંદર જે રોડ રસ્તા તે તૂટી જાય ને એવા બનાવે તો તે કામના શું ખાલી ખોટા બનાવા ગેરફાયદાનું અને ગેરફાયદાનું પાલન કરીને અને પૈસાનું મિસયુઝ કરેને બધું ઘેર લઈ જાય ને એ તેથી અમે અમારા સરપંચને પેલા તો બહાર જ કાઢી નાખ્યો નવો સરપંચ બનાવ્યો પછી તે નવા સરપંચની અંદર અમે લખાવી દીધું કાગળ આમ કે જો તું કામ નહી કરું તો અમે તમને પણ કાઢી નાખશું અને જેલમાં ના પુરાઈ દઈશ. તેથી, અમારા ગામની અંદર હતા તો સરપંચ બધું કામ કરી રહ્યા છે. કે જે ગટર લાઈન ના પૈસા તેનું ગટર લાઈનનું બધું બિલ બનાવીને એમને બતાવ્યું. અને ગામનું જે મેન પાદર કહીએ આપડે કે ગામનો જે વિસ્તાર ત્યાં આગળ એમને ગટર લાઈન ના પૈસા આવ્યા હોય. રોડ રસ્તાના પૈસા આવ્યા હોય, તેનું બોર્ડ પણ મારે છે. જેથી બધા સદસ્યોને ખબર પડી શકે કે, આટલા આટલા પૈસા આ જગ્યાએ યુઝ થયા છે. અને અહીંયા આગળ યુઝ થયા છે કે, કામ વાળા ના આપ્યા છે. મજૂરો ના આપ્યા છે. ગટર લાઈન ના પૈસા ને એવા બધા બોર્ડ મારી છે. તેથી અમારા ગામની અંદર અત્યારે બધાને ખબર પડી જાય છે, અને તેથી કોઈને પણ શક નહી થતો કે આ ભાઈ ઘેર પૈસા લઈ નઈ જતું એવું છે કે, તમારે પણ આવી યુઝ કરવું જોઈએ. અને તેની પાસે કાગડીયા મા લખાઈને કામ કરાવવું જોઈએ. તો મને તમે એ જણાવશો કે તમારા? ગામની અંદર જા ર આપ બધું થયું. ત્યારે તમારા પરિવાર ને કોઈ આવો રોગચાળો થયો તો, તમે ઘરગથ્થુ ઈલાજ કર્યું હોય કે, તમે પેલા શું કરેલું મને જણાવશો?
હા એ પણ તમારી વાત જે છે તે એકદમ સાચી છે. હવે જયારે આ રોગ જયારે ચાલુ થયો, ત્યારે મારા પડોશમાં એક દાદા છે કે, તેમને સૌથી પહેલા રોગ થયો હતો, તેના પછી આખા ગામને થવાનું ચાલુ થયું એના પછી, શું છે કે? અમે બ તે પછી ઘર અમે ઘર ઘરવાળા એ વિચાર કર્યો કે અમે જે છે તે, ઘરેલુ ઉપચાર નો ઉપયોગ કરીએ. ડોક્ટરની દવા ના લેવા કરતા ઘરેથી ઘરેલુ ઉપચારનો ઉપયોગ કરીએ. તો ત્યારથી પછી અમે અમારા ઘર વાળા જે છે જેટલા પણ સદસ્ય છે, તે બધાએ નક્કી કર્યું કે ઘરમાં જે છે, તે રોજ સવારે ઉકાળો બનશે. પછી સાદો તુલસી ના પાન ખાવા, અને એવું બધું અમારે જે છે તે સાદું ઘરેલું ઈલાજ ન ઉપયોગ કર્યો. અને એના કારણે અમારા પરિવારમાં મને જે છે તે, ચિકન ગુન્યા થયો હતો. પરંતુ શું છે કે, ઘરના જે ગયલો ઉપચાર ના કારણે જે છે તે, હું સારી રીતે એ ચિકન ગુનિયા માંથી બહાર નીકળી ગયો. ને અતાર જે છે તે અતાર મેં સારી રીતના તે એ એનો ઉપયોગ કરી રહ્યો છું. મતલબ કે મેં બીજા લોકોને પણ એવું શીખવાડી રહ્યો છું કે તમે જે છે તે ડોક્ટરની સલાહ ના લેવા કરતા ઘરે જ ઘરેલું ઉપચાર કરો તો શું છે કે, તમારી માટે સારું રહેશે. આમ તો બીજું તમે શું કેવા માંગશો?
તમે જણાવીએ પ્રમાણે આ બધા ઈલાજો તમે જણાવ્યા એ અમારા ગામની અંદર જયારે કોઈ આવો રોગચાળો થાય, ત્યારે અમે અપનાવીશું. અને અમારા ગામની અંદર કોઈ ડોક્ટરની જરૂર છે ત્યારે જ બોલાવીશુ. તો તમારી આ બધી વાત સાચી છે. તો જયારે મને એવું પણ જણાવશો? કે તમારા ગામની અંદર રોગચાળો થયો, ત્યારે કોઈને મરી ગયું હોય કે, વીમો, વીમો લીધો હોય તે પાસ ના થતો હોય, વીમો તમે લીધેલો છે, તમારા ઘરના સદસ્યો માટે?
હા મે મારા ઘરના સદસ્ય માટે જે છે તે પોલીસી કએ એ એ મતલબ કે મારા ઘરના કોઈ પણ વ્યક્તિ જે છે, તે કોઈ સંજોગોમાં બીમાર પડે તો, તેની માટે છે ને મારે મારે ઘર ના રૂપિયા નથી કાઢવા પડતા. પરંતુ જે છે પોલિસી પરત તે ચાલી જાય છે, ને ડોક્ટર ને દવાનો બધો જ ખર્ચ જે છે તે અમારા પોલિસી પર આવી જાય છે. એટલા માટે શું છે કે આપણા જીવનમાં પોલિસી બી ખૂબ જ જરૂરી છે. જો આપણે કોઈ સંજોગોમાં આપણે હોસ્પિટલમાં એડમિટ હોઈએ, કે કોઈ પણ કારણસ આપણે હોસ્પિટલમાં જવું પડે, તો એનું કારણ એવું બની શકે કે, મારી પાસે પોલિસી છે તો તમારા પૈસા જે છે તે ઓછા ચૂક કવાના થશે. તો સારું મારે કામ છે. તો હું જાઉં છું. તો આપડે પછી વાત કરીશું.
મારે કામ છે. તો હું તમારી જોડે વાત કરીને